હલો હા આપણે વાત ચાલુ ઉથી ને જ ડાયરેક્ટ કોલ કપાઈ ગયો મને કઈ ખબર ન પડી
હા તો એ તો કંક મિસ્ટેક થઈ હશે તો આપડે જે હું તમને કે તો તો કે આપડ સૌથી પેલા અહિયાંથી જે જઈએ નીકળીએ તો સૌથી પેલા આપડે મહાબળેસવર પહોંચી જઈએ બરોબર તો ત્યાં આપડે એ જાતે પોચ ચીયે મોડા કારણ કે અહીંયા સુધી સવારે વહેલા નીકળે તો એક દિવસ તો ટ્રાવેલિંગમાં થઈ જ જાય આરામથી તો તમે ત્યાં મહાબળશ્વર રા તે પહોંચીએ આપડે પછી સવારે આપડે બીજા દિવસે સે રાતે ત્યાં હોટલોમાં કેવી રીતે રોકાય ને સવારે બીજા દિવસે ત્યાંથી નીક ળયે ફ ફરવા મહાબળેશ્વરમાં પછી આખો દિવસ ફરીએ અને પછી આપણે મુંબઈ બાજુ આવીએ બરોબર અને મુંબઈમાં રાત રોકાઈએ આપડે અને પછી ત્યાં પણ મુંબઈમાં પણ મેં સાંભળ્યું છે એક્સેલ વર્લ્ડ અને એઇમેજીિકા પાર્કઇટસો ને એવું બધું છે અને ઘણી બધી મોટ મોટી મોટી તેમન અંદર જતું મ અંદર રહેશે બેવા માટે જે બારી એક મેન ટિકિટ લઈ લલેે અને પછી ખો દિવસ સાઈડમાં ગમે તેટલી વાર બેસી શકો ફરી શકો તો પછી આપડે બીજા દિવસે ત્રીજા દિવસે આપડે સવારે વર્લ્ડમાં જઈએ બરોબર અને પછી આખો દિવસ પરી અને થાકેલા હોય એટલે સાંજે આવીને પછી સુઈ જઈએ આપડે ખાઈ પીને અને પછી ચોથા દિવસે આપ આપણેે ત્યાંથી ઇમેજિકા વર્લ્ડમાં ફરી લીધું પછી આપણે ચોથ થા દિવસે સવારે તાજ હોટલ પછી ત્યાં જ કોઈ બાજુ સાંભળ્યું છે એમ ભજન? તૈલોરાની ગુફાઓ તો પછી એ ગુફાઓને એવું બધું શાયદ આપડે અને એના પ એટલું ફર્યા પછી જીએ ને સાંજે પાછું મુંબઈમાં રાત રોકાઈ જઈએ અને પછી બી બીજા દિવસે સવારે આપણે પાછા ફરીએ તો પાછા ફરીએ વખતે આપણને જો ઈચ્છા હોય તો આપણે સાપુતારા તમને ઈચ્છા હોય તો ફરીએ જ. અને પછી છઠ્ઠા દિવસે આપ આપડે. સાપુતારામાં ત્યાં જએ ક્યાંક નજીકમાં વડોદ દરા આજુબાજુ આપડે રોકાઈ જઈએ. બરોબર. અને પછી સાતમા દિવસે છઠ્ઠા દિવસે આપણે સવારે વહેલા આપણેે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તો ત્યાં ફરવા પોહચ ચી જઈએ બરોબર. તો આખો દિવસ એ પણ ફરાઈ જાય. અને પછી સાંજે આપણે પાછા વળીએ તો ટ્રેનમાં જોઈએ એના કારણે આપણે ટ્રેનમાં આરામ કરી લઈએ અને કોઈ વાંધો આવે નહી જેનાથી હેને આપ આપડે છઠા છ દિવસનુ પ્લાન થાય આખો આવી રીતે મેં ન્યૂઝમાં વાંચ્યું હતું મ ન્યૂઝમાં ડિટેલમાં વાંચ્યું હતું એટલે મને ખબર છે કે આવી રીતે આપણે પ્લા જાણકારી એ સારી આપડે કરી શકીએ એક અઠવાડિયા માટે કે એનાથી વધારે આપણે જવું હોય ને તો આવી રીતે આપણે કરી શકીએ તો તમને કેવું લાગે છે આવી રીતે આપણે કરવું જોઈએ કે ના કરવું જોઈએ?
હા હા કરવુ જોઈએ કારણ કે આપડે થોડા સમયમાં ઘણા બધા સ્થળો ફરી જઈએ અને એમાં પણ મજા પણ આવે કારણ કે બધા જો મિત્રો સાથે જોઈએ તમે જે અઠવાડિયાનો પ્લાન કીધો છે તે સારો છે મુંબઈ બાજુ પણ ઘણી બધી ફરવા લાયક સ્થળો છે અને અજંતા ઇલોરા ની જે ગુફાઓ છે ત્યાં તો જવાનું એકદમ આકર્ષક સ્થળ છે. જે કારણ કે તે ગુફાઓ ઘણા સમય જૂની છે અને તે હજુ સુધી એની અમજ છે તેના કારણે ત્યાં પણ ફરવા જવાની મ મજા આવે પણ બીજું કોઈ એવી જગ્યા હોય કે જ્યાં પર્વતીય વિસ્તાર વગેરે જેવું કઈ હોય તો ત્યાં પણ આપણને ફરવા જવાની સારી મજા આવે.
હા.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
હા એ તો છે તમે કીધું એ પ્રમાણે.
બીજું કઈ કઈ જમનાર પર્વત બાજુ તમારે જવું હોય તો તે બાજુ પણ આયોજન સારું કરી શકીએ.
હા પણ પરંતુ એ બધું ફરવાનું આપડે પછી રાખવું પડે. કારણ કે જો આપણેે લાઈનમાં ફરતા ફરતા જઈએ ને આપડે એવો વિચારો કે આપડણે સૌથી પેલા નજીકમાં જ એ ફરીએ પછી થોડાક દૂર જઈએ પછી એનાથી દૂર જતા જતા હોય તો એમાં શું થાય. કે જો આપડે વન વીક નો પ્લાન બનાવ્યો બરોબર. અને એમાં ક્યારેક આપડે જો બધે ટ્રેન થી ટ્રાવેલિંગ થાય નહી. ક્યારેક આપડણે કાર પણ બુક કરવી પડે. તો હવે બાય રોડ જતા હોય એ ટાઈમે આપણને ટ્રાફિક પણ નડી શકેને એવું બધું પણ થઈ શકે. તો એ ટાઈમે આપણે
હ
અહિયાં પેલા હવે આપડે ધારો કે પાવાગઢ ફર્યા બરોબર. પર્વત ચડ્યા ને બધું કર્યું અને પછી સાપુતારા પડ્યા સાપુતારા ફર્યાં. મુંબઈ પહોંચ્યા બરોબર સીધા તો હવે મુંબઈ પહોંચ્યા ત્યાં સુધીમાં જ પહોંચતા પહોંચતા ચાર દિવસ થઈ ગયા મુંબઈ પહોચતા પહોચતા આપડે ફરતા ફરતા જઈએ તો અને મુંબઈમાં પછી આપડે બે દિવસ ફરીએ અને પછી આપડે મુંબઈમાં ફરવાન બાકી રહી જાય અને પાછું આવું. પડે પછી આપ એના કરતા જો આપડે સીધા જ મુંબઈ પહોચી જઈએ. તો પેલા મુંબઈ થી નજીક વર્લ્ડ છે પછી અજતાઇલોરાની કુફાઓ છે પછી મહાબળેશ્વર છે પછી એવા ઘણા બીજા બધા પણ સ્થળો છે અને એટલું ફરી લઈએ પછી આપડે પાછા વળીએ એ વખતે જો આપડા જો ટાઈમ હોય અને આપણને ફરવાની હજી ઈચ્છા હોય કોઈને થાક ના લાગ્યો હોય તો પછી આપડે આવી રીતે પાવાગઢ ચઢવાનું ને પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવાનું સાપુતારા એ બધું વળતી વખતે ફરીએ ને તો વાંધો ના આવે. હવે આપણેે છે એક વાર મુંબઈ પહોંચીવાનાડી ગાડી ઘાડી તો આપણે મુંબઈ નથી જઈ શકવાના ને એના કારણેડ તો પછી પણ આપણે ફરી શકીએ જયારે દૂરનું હોય તો પહેલા સૌથી પહેલા દુના સ્થળોએ જ પહોંચી જવું પડે તો ત્યાંના સ્થળો તો આપડે તો ત્યાં ફરવાનું બધું થઇ જાય કારણ કે. આપણને જો મુંબઈ પણ બાય રોડ જઈએ ને તો એક એક થી દોઢ દિવસ જેવું એટલે કે અડતાલીસ કલાક જેવું થઈ જાય મુંબઈ પોહોચતા પહોચતા આપણને.
બરાબર.
એના કારણે અને પાછું આપણેે સતત ડ્રાઈવિંગ કરવાના નથી અને થાકી તેના કારણે એનાથી બે દિવસથી વધારે ટાઈમ જો તમારે ગાડી લઈને મુંબઈ પહોંચતા પહોચતા થઈ જાય તો પછી તમે આગળ ક્યારે ફરો એટલા માટે કરીનેને આપણે પહેલા સીધું એક જ જગ્યા ઉપર સ્થળ નક્કી કરવું પડે અને જગ્યા પહોંચ્યા પછી આપડે વળતી વખતે પછી બધા સ્થળો ધીરે ધીરે ફરતા ફરતા ફરતા પાછા આવીએ તો બસ અર આના વિશે સમજ્યા બરોબર ફરતા ફરતા આવે અને પછી આપડે મુંબઈ થી જયારે ફરીએ ફરી લઈએ ત્યારે મુંબઈમાં તમે તાજા હોટલ જોયેલી છે કે નથી જોયેલી.